હલો
હેલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસ એકદમ મજામાં આજે તો તારી સાથે બહુ સરસ વાત ઉપર ચર્ચા કરવા માટે બરોબર
અરે બોલ બોલ એમાં શું
આજે બેઠી હતી તો વિચાર આવ્યો કે આપણે આજની લેડીસ આપણે શું નથી કરી શકતા આપડે લોકો કેટલા સક્ષમ છીએ
સાચી વાત છે બહુ જ સાચી વાત છે.
પેલા મને વિચાર આવ્યો છે તો આપણે ડિસ્કસ કરીએ કે આજ ની સ્ત્રી એટલે કોઈ એવું સ્થળ કે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં આપણે પાછળ થઈ જઈએ
સાચી વાત છે દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગળ વધી રહી છે અત્યારે તો એ ખાલી એ મા માત્ર ઘરનું જ નહી પણ એ દેશના વિકાસ માટે પણ કેટલું બલિદાન આપે છે.
પહેલાના સમયમાં એવું હતું કે સ્ત્રીઓ ખાલી ઘર ના કામ પૂરતી મર્યાદિત સીમિત રહી જતી હતી કે છોકરાઓ નો ઉછેર કરે અન્યાક હોષ ઘર પૂરતું કરે બાકી અત્યારની સ્ત્રીઓ તો એવું નથી કે ખાલી બાર નું કામ કરે છે કે બાર બધું સાંભળે છે તે પોતાના બાળકો ઘર સાથે સાથે પોતાનું કરિયર પણ બનાવી રહી છે.
સાચી વાત છે. આજની મહિલા ડોક્ટર એન્જિનિયર વૈજ્ઞાનિક શી શિક્ષક પાયલોટ પોલીસ અધિકારી કેટલા ઉદ્યોગ સાહસિક તરીકે પણ સફળતા પૂર્વક કામ કરી રહી છે.
હા એકદમ સાચી વાત છે કોઈ પણ એવું ક્ષેત્ર બાકી નથી કે જ્યાં સ્ત્રી ના હોય પેલા લોકોને એવું લાગતું કે સ્ત્રીઓ શું કરશે પણ આજની સ્ત્રીઓ એ બધું કરીને બતાવ્યું છે કે આમ સ્ત્રીઓ છે કે પાછા નથી પડવા ના ઘણા લોકો તો સમજી પણ ગયા છે ક પુરુષ કરતા સ્ત્રી છે એ બહુ વધારે બધું કરી શકતી હોય છે અને સારી રીતે બધું કરી શકતી
એ તો બહુ જ સાચી વાત છે મને તો એક સ્ત્રી ઉપર એટલું પ્રાઉડ છે ને કે આજની સ્ત્રી આ તો બધું કરી રહી છે કેરિયર ઉપર તો ફોકસ કરી રહી છે. પણ રમત ગમતમાં અને મહિલાઓ દેશનું નામ રોશન કરવામાં પણ ક્યાય પાછળ નથી
એકદમ સાચી વાત છે. હાલો હાલો
હેલો.
હા અવાજ આવે છે મારો
હા હા હા.
હજી આજકાલ જ આપડે ન્યુઝમાં એમાં જોઈએ છે કે આપડા જે બધી લેડીઝ ટીમમાં જે બધી લેડીઝ છે. અલગ અલગ એમ ક્ષેત્રમાં એ પણ બધી જગ્યાએ બીજા દેશમાં જઈને પણ આપણા દેશનો ઝંડો ફરકાવી રહી છે આપણા દેશનું નામ રોસન કરી રહી છે આજકાલ તો
સાવ સાચી વાત છે તમારી કે આજની સ્ત્રી શિક્ષિત અને આત્મનિર્ભર પણ છે એમ કે પોતાના અધિકારો વિશે જાગૃત છે અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. આજની સ્ત્રી કોઈ ઉપર ડિપેન્ડ નથી.
એ પોતાના હક માટે લડી પણ શકે છે. અને કોઈ એવો સમય આવે જ્યારે એકલી રડી પણ શકે છે પેલા ની સ્ત્રીઓ ખાલી રડી રહી જતી ત્યારે આજ સ્ત્રી રડી પણ શકે અને લડી પણ શકે.
એ તો સાવ સાચી વાત છે તમારી પણ હજુ કેટલી પણ હજી કેટલીક જગ્યા કે સ્ત્રીઓને ભેદભાવને અસુરક્ષા અને સામાજિક સમસ્યા નો સામનો કરવો પડે છે એવું નથી લાગતું તમને
હા એ વાત તમારી એકદમ સાચી છે કે ઘણી જગ્યાએ સ્ત્રીઓને ડર રહે છે એ આજકાલના જે લોકોની ખરાબ માનસિકતા થઈ ગઈ છે એના લીધે પણ છે કે સ્ત્રી ડરી ડરીને રહી છે. બાકી આજની સ્ત્રીઓ ઘણી આપડે જોઈએ છે કે હજી હમણાં જ તાજેતર મા થોડા દિવસ પેલા ચાલતુ હતું. કે કોઈ વ્યક્તિ એને શારીરિક અડપલા કર્યા કે તો એવું કર્યું તો એને સાત લોકો ના માથા કાપીને માતાજી ચડાવી દીધા મતલબ એ પોતાની સુરક્ષા જાતે કરે છે બધુ જાતે કરી શકે છે એને કોઈ કાનૂન નું કે એ પેલુ કરવાની પણ એ રાહત અને આજકાલ ની સ્ત્રીઓ તો ઘણા બિઝનેસ પણ બહું સારી રીતે કરતી હોય છે. એ પોતાનો ધંધો કરીને કોઈ એક સફરપુરૂષ કરતા પણ સારો એવો ધંધો સંભાળી શકતી હોય છે. અને એવું નથી કે કોઈ એક ધંધો હોય એ બધા જ ધંધો મા એ આગળ જઈ શકે છે.
સાચી વાત છે તમારી પણ જે જગ્યાએ સ્ત્રીઓને માન સન્માન ન નથી મળતું ને એ સુરક્ષા બધ આપવી જરૂરી છે એવું નથી લાગતું તમને
ખરેખર વાત છે એટલે જ આપડે
સમાન તક મળવી જોઈએ.
હા એકદમ સાચું કહો છો તમે સ્ત્રીઓ માટે એ ખુબ જરૂરી છે.
હા અને જયારે સ્ત્રીને શિક્ષણ પ્રોત્સાહન અને સમાન ના અવસર બધું મળશે તો એ એના પરિવાર સમાજ અને દેશની પ્રગતિ માં એ મહત્વની ભૂમિકા સમજવી શકશે એટલે જ તો કેહેવામાં એવું છે કે એક શિક્ષિત સ્ત્રી આખા પરિવાર ને શિક્ષિત બનાવે છે
બનાવે છે
અને આજની સ્ત્રી તો કેવું છે કે શક્તિ આત્મવિશ્વાસ અને સફળતાનું પ્રતિક છે. આપડે દરેક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ અને તેના સપનાઓને આપડે સાકાર પણ સહયોગ સાકાર કરવામાં પણ સહયોગ આપવો જોઈએ.
અને આજના આધુનિક યુગમાં તો સ્ત્રી નું સ્થાન સમાજમાં એટલું મહત્વ બની ગ્યું છે ને. કે એક સમય એવો હતો કે જયારે સ્ત્રીઓને આપડે ખાલી ઘરકામ પૂરતી જ મર્યાદિત બના માનવામાં આવતી. અને આજે તો શું છે કે સ્ત્રીઓ શિક્ષણ, વિજ્ઞાન રમત-ગમત, રાજકારણ, વ્યવસાય, ટેકનોલોજી બધી જગ્યા રેલો તમે સેના માં પણ પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે.
અને સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા સતત વિસ્તરી રહી છે કે એમની તેજ ભાગીદારી દેશના વિકાસ માટે અત્યંત જરૂરી માનવામાં આવે છેમ. આત્મનિર્ભર સ્ત્રી તો બધું જ કરી શકે છે શિક્ષણ ના કારણે આજની સ્ત્રી આત્મવિશ્વાસ એને એકદમ સ્વાવલંબી બની ગઈ. છેમ એ જે પોત તાના અધિકારો વિશે જાગૃત છે પોતાના જીવનના નિર્ણયો જાત તે લે છે આજની તરી એક પણ બે એક પણ બાબતમાં એ ડિપેન્ડ નથી. ઘરથી લઈ બિઝનેસ લગી કે દેશ માટે લડવા લગી. કોઈ પણ જગ્યા એ સ્ત્રી પાછળ રેતી નથી આજની સ્ત્રી એટલે તો મારા મને તો બહુ જ પ્રાઉડ છે.
તા
તમે જે પેલા કીધું કે પેલા સ્ત્રી રડી લેતી પણ આજની સ્ત્રી રડી લે છે ને લડી લે છે પરફેક્ટ તમે સાચી વાત
સાચી વાત કરી છે.
ભણેલી સ્ત્રી માત્ર પોતાનું જ નહી પણ શું પોતાના પરિવાર અને આખા સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.
ટલે સ્ત્રી એક એવું પાત્ર છે કે એના વગર કહીએ કે બધું જ અધુરું છે. એક ઘરમાં આપણેે સ્ત્રી ના હોય તો ઘર પણ ઉજ્જવળ લાગશે. એના વગરનું ઘર પણ ખાલી દેખાશે.
એ
એટલે પ્રગતિ છતાં આજે પણ ઘણી સ્ત્રીઓને ભેદભાવ, અસુરક્ષા દહેજ પ્રથા આવા ઘરેલુ હિસ્સા અને કેટલીક એમ પ્રોબ્લેમ નો સામનો કરવો પડે છે. એવું હજી ઘણી જગ્યા એ પણ ચાલે છે.
ચાલે છે.
પણ મારું કેવું તો એટલું જ છે કે સ્ત્રીઓને સમાન તક મળવી જોઈ. અને સુરક્ષા અને સન્માન દરેક સમાજની જવાબદારી છે કે બધા એ આ વસ્તુને ધ્યાનમાં રાખ વી જ જોઈએ. સ્ત્રી વગર બધું જ હકામું છે એક ઘર પણ સ્ત્રી વગર ખાલી છે કે એક ઘર પણ અધૂરું છે સ્ત્રી વગર.
એટલે સ્ત્રી દરેક ક્ષેત્રમાં પોતાને ક્ષમતા સાબિત કરી રહી છે એ તો ફાાઈનલ જ છે. દરેક કેટેગરીમાં કે ઈ ડોક્ટર, એન્જિનિયર, વિજ્ઞાનિક કોઈ પણ બિઝનેસ રાજકારણીમાં પણ એ સફળતા પૂર્વક કાર્ય કરી શકે છે. સ્ત્રીના લોહીમાં જ હોય છે હુનર કે હું જે કરીશ એ પરફેક્ટ કરીને જ ઝુંબીશ અને શિક્ષણના કારણે કેવું છે કે આજની સ્ત્રી આત્મવિશ્વાસી અને આત્મનિર્ભર બની છે એ તો છે પણ એના અધિકારો જાણે જીવનના પોતાનો મત તો પણ આ નિર્ણય જાતે લઈ શકતી હોય ને એ પણ એ સ્ત્રીએ સાબિત કરી દીધું છે.
એકદમ સાચી વાત છે તમારી
હા સ્ત્રી એ ઘર અને નોકરી બંનેની જવાબદારી એ ટલી સારી રીતે નિભાવે છે કે એક પુરુષ આ બધી વસ્તુઓ હેન્ડલ નહી કરી શકે પણ એક સ્ત્રી બધું સમ
સ્ત્રી કરી શકશે હા પુરુષ પણ નિશાને પાછળ પડી રે છે પાછો પડી જાય છે તે એટલું બધું
હા સાચી વાત છે. એ તો સ્ત્રી પરિવારની સંભાળે રાખશે અને સાથે-સાથે પોતાની કારકિર્દી ને પણ આગળ વધારશે.
હા
એટલે અમુક જગ્યાએ જે સ્ત્રીને માન આપવામાં નથી આવતું અને કેટલીક પ્રોબ્લેમ નો સામનો કરવો પડે છે. તો આપણે આપણા સમાજને જાગૃતિ લાવવાની જરૂર છે કે એ જગ્યાએ અહ, એ લોકો પુરુ સ્ત્રી અને પુરુષ બંનેને સમાન તક આપે અને સમાન સન્માન મળ, આપે એ માટે આપણે એને પ્રેરિત કરવા જ પડે એવું છે.
અને સરકાર પણ કેટલી મહિલાઓના શિક્ષણ સુરક્ષા અને રોજગાર માટે કેટ ટલી યોજનાઓ ચલાવે છે.
હા અને પ્રોત્સાહન પણ આપે છે જે હા, પ્રોત્સાહન આપે છે તમે જાણો દરેક ક્ષેત્રમાં આગળ વધે અને ખરેખર નજીકમાં છે આજકલ
સાચી વાત છે. હું તો એ જ માનું છું કે આજની સ્ત્રી સક્
એકદમ સાચી વાત છે જો બધા ઘરમાં સ્ત્રીને એક શક્તિ ગણીને પૂજવા માને માન માને તો આજની સ્ત્રી કસી જગ્યા એ પાછી પડે નહિ. એ બધી જગ્યાએ આગળ વધીને પોતાનું યોગદાન આપી શકે કારણ કે સ્ત્રી બહુ સશક્ત છે.
સાચી વાત છે અને જયારે સ્ત્રી આગળ વધે છે ને ત્યારે એક પરિવાર, સમાજ અને આખો દેશ બધું જ પ્રગતિ કરે છે.
હા એકદમ સાચું બોલ્યા
આજે ખુબ જ સરસ બઉ જ સરસ આ હા ચર્ચ, આ ટોપિક ઉપર તો ચર્ચા કરીએ એટલી ઓછી છે, એટલે આજે એટલી સરસ મજા આયવી ને મને તમારી સાથે આ ટોપિક વિશે વાત કરવાની બઉં જ સુંદર ચર્ચા થઈ આજે
સારું ચલો મળીએ પછી ક્યારેક નવા ટોપિક સાથે
ઓકે ઓકે